હરે કૃષ્ણ કેમ છો
હા બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં છું.
હા શું કરો છો?
બ કઈ નહી જો હવે સવારનું કામ પયતું હવે રસોઈ ન તૈયારી કરીશું
બરાબર મેં પણ બાળકોને સ્કૂલે મોકલ્યા હવે હું પણ ઘરનું કામ થોડું ઘણું કરી લોઉ નહી કીધું પેલા તમારી સાથે થોડીક ચર્ચા કરી લઉ પછી કરું
હા હમ એમાં મા સન છે ને તે અત્યારે કોલેજમાં છે તો એ તો મુંબઈ ભણે છે તો એ એના એજ્યુકેશન માટે આપણે અત્યારે એજ્યુકેશન વિશે વાત કરીએ રટન્સ કેટલું છે શું છે તે
બરોબર
બોલો
આજ કાલ આજકાલ આપણે જોઈએ જ છે કે ભણવું કેટલું જરૂરી છે કારણ કે અ જે આપણા ટાઈમમાં આપણે ભણ્યા નહોતા ઘણી વાર એવું થાય છે કે જે પહેલાના ટાઈમમાં આપણેે છોકરી લોકોને તો ભણવાનો એટલો બધો ચાન્સ મળતો જ નહી હમ એના કારણે આપણે જોઈએ કે કેટલી બધી તકલીફો આપણે સામનો કરવો પડે છે અમુક જગ્યાએ જ્યાં આપણને સામાજિક રીતે જે માહિતી હોવી જોઈએ એ માહિતી પણ નથી હોતી અને અમુક જગ્યાએ જે અ કેહેવાય ને કે જે ટેકનોલોજીને એ બધાનો યુઝ કરવામાં પણ એ અચકાતી હોય છે એટલા માટે શિક્ષણ કેટલું જરૂરી છે એ આપડે તો જાણવું જરૂરી જ છે અને આપડે બીજાને પણ જણાવવું જરૂરી છે
હા સાચી વાત છે તમે સાચું કીધું કેમ કે શિક્ષણ ન ઇમ્પોર્ટ તો બહુજ છે કે જગ્યાએ આપણે જઈએ છીએ તો લાઈક આપણને વા નહી આવડતું હોય તો આપણે એકલા કશે જઈ જ નહી
તમારો અવાજ નથી આવી રહ્યો બરોબર
આવે છે અવાજ હવે
એકદમ ધીમો ધીમો અવાજ આવે છે
હલો
હલો
હલો
હા બોલો
આવે છે અવાજ હવે
હા આવે છે
હા તો અત્યારે તો અત્યારે કેવું છે કે છોકરીઓને છોકરીઓને પેલા આપણે આપણા જમાનામાં એવું હતું કે પેલા છોકરીઓને ભણવાનું આ તે એમનું ઓછું હતું કે એમને એટલી ઓપોર્ચુનિટીસ મળતી નહ હતી
હમ
અવાજ આવે છે ને
હા આવી છે બોલો
હા હા હા તો પેલા પેલાના જમાનામાં કેવું હતું કે છોકરીઓને આ બધ લક અત્યારે જે મળે છે એ બધી ઓપોર્ચ્યુનિટી મળતી ન હતી કે બાર બાર કશે ભણવા જવાનું કે એવું કોઈ પરમિશન આપ તાનીયતા કરના
હમ
આગળ ભણી શકે હવે લાઈક ગામડામાં રહેતા હોય અને ગામડામાંથી સિટીમાં ભણવા જવાનું હોય તો કદાચ છોકરાને પરમિશન આપશે પણ છોકરીઓને એ બધી પરમિશન મળતી નહતી ત્યારે અને હવે તો હવે તો બધું મળે જ છે કે છોકરીઓને બી બહાર ભણવા જવાની પરમિશન મળે છે તો છોકરીઓનું તો એવું છે કે છોકરીઓ જો મળશે ને તો બે પરિવાર ને તારશે
હમ હમ
એટલે છોકરીઓનું ભણવાનું તો જરૂરી જ છે કે સર સરકારે બી હવે બેટી બચાવો બેટી પઢાાવો ના બધા નારા લગ ગાવીને કે છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહન આપીને બહુ સારી વાત કરી છે કે બહુ સારા કદમ ઉઠાવ્યા છે સરકારે કે છોકરીઓને ભણાવવા માટે આ તે બધું
હ સાચું કીધું જો તમે કીધું એ પ્રમાણે કહ કે અત્યારે છોકરીઓ જ જો વિક હશે જેમ કે આપડ લોકો જે હું મારી જ વાત કરું કે ભણવામાં અ આપણને એટલી બધી ઓપોર્ચ્યુનિનિટી નથીતી મળેલી તમે કીધું એ પ્રમાણે એટલે એના હિસાબે આપણે જ જો બાળકને ભણાવવું હોય અત્યારે એક બાળકને ભણાવવા માટે વાલીઓ પણ એટલા જ એનામાં મહત્વનું છે કે એ પોતે પણ એને હોમવર્ક કરાવવા માટે કે એનામાં ધ્યાન આપવા માટે પોતે પણ ભણેલા હોવા જોઈએ એના હિસાબે બાળકમાં પણ થોડીક આપડે જે જરૂરી પૂરતું ધ્યાન આપવું એ આપી શકતા નથી ક્યાંક ને ક્યાંક એ શિક્ષણનો અભાવ એમાં પણ જોવા મળતો હોય છે
અને અત્યારે અત્યારે કેવું છે એજ્યુકેશન હોય છે ને તો આપણે લાઈક એવું હતું કે પેલા અભણ અભણ ભી બધું કરી લેતા હતા પણ હવે તો ભણવા સિવાય કોઈ ઓપ્શન જ નથી કેમ કે ભયણા વગર આપણને આગળ શું કરું શું નહી એ સમજ જ નથી પડતી અને એટલું ઇમ્પોર્ટન્સ બની ગયું છે ને અત્યારે તો કે ભણ્યા વગર કોઈ કોઈ જ ઓપ્શન નથી હવે
હમ સાચું કીધું આજકાલ છોકરાઓને પણ આપડે કહીએ ને કે સ્કૂલે જવાનું અત્યારે તો વેકેશન પૂરું થયું ને હવે સ્કૂલે જવાનું થોડુંક એ લોકોને પણ અઘરું લાગે પણ આપણેે જો શાંતિથી સમજાવીએ તો એના મગજમાં ધીમે ધીમે ઉતરી જશે કે જો ભણવાથી હું તો મારા બાળકોને એવી જ રીતે સમજાવું છું કે જો ભણ્યા વગર આપડે અ અત્યારે રહેવું થોડું અઘરું છે કારણ કે વિદેશોમાં કે આપણેે અહિયાયા ભારતમાં ભણવા જે નવી નવી ટેકનોલોજી આવી રહી છે એ જો આપડણે ભણશું નહી તો એ ટેકનોલોજી નો ઉપયોગ કેવી રીતે કરી શકે આપડા ડેલી રૂટીનમાં એ બધું જરૂરી છે એટલે ભણવું પણ એટલું જ જરૂરી છે
બહુ જ જરૂરી છે કેમ કે જો અત્યારે તો અત્યારે તો કેવું ભણ એટલું બધું અઘરું થઈ ગયું છે કે આપણે જયારે હતા ત્યારે હું જયારે ભણતી તમાંથી એબીસીડી આવતી હતી હવે અત્યારે તો આ લોકોને જુનિયર સિનિયર માંથી જેવી સીડી આવી જાય છે કે ત્યારથી જ એ લોકો ન ચાલુ થઈ જાય છે અને ભણવાનું અઘરું પણ છે અત ત્યારે નો ડાઉટ છોકરાઓને આપણને પણ એ પ્રમાણે છોકરાઓના માઇન્ડ માઈન્ડ પાવર ભી સારા થઈ ગયા છે હવે કે આપણે આપડે કેવું કે એટી પસન્ટમાં ફસ્ટ આવી જતા હતા અને અત્યારે ના ના ના નાન પરસન્ટ લાવે છે છોકરાઓ
હા સાચું કીધું
હમ
હા કઈું કઈું હા એટલે આપણે એક માતા તરીકે આપણેે જ જો ભણેલા હોય ને તો એ ઘણી બધી આપડે રીતે ઉપયોગી બની શકી કેમ કે સામાજિક રીતે આર્થિક રીતે બધી રીતે આપડણે અમ હેલ્પ કરી શકી ઘરમાં પણ બાળકોને પણ
હમ અત્યારે અત્યારે ચો જેન્ટ્સને કશે એ લોકો કમાવામાં એટલા બધા બિઝી થઈ ગયલા હોય છે ને કે ઘરની ઘરની જવાબદારીઓ આપણા પર જ આવી જાય છે તો જો આપણે જ ભણેલા નહીં હોય તો ઘરની જવાબદારીઓ કેવી રીતે નિભાવશું
સાચું કીધું
હમ પોતાને બી ભણવું જરૂરી છે અને હવે તો હવે તો કેવું છે કે ઉંમરની એજ્યુકેશનમાં ઉંમરની કોઈ લેવા દેવા જ નથી આપણે ગમે ત્યારે ગમે તે જાણી શકી છે હવે તો એવું છે કે મોટા થાયને બી આપણે એક્ઝામ આપ ડાયરેક્ટ એક્ઝામ આપ્યું હોય કે ચલો મારું બારમું રહી ગયું છે તો હું બારમાની એક્ઝામ આપું અ કોલેજની એક્ઝામ આપવું હા તો એ એ અવેલેબલ છે હવે એ બધા ઓપ્શન અવેલેબલ છે
કર્યું દીઘા કર્યું
કરવાનું બધું જ હવે જરૂરી છે એમ
હા સાચું કીધું કારણ કે આપડે ગુજરાતમાં એ પણ એક કહેવત છે તમને યાદ તો કે શિક્ષણ વગર નું જીવન એટલે કે રખડતા ઢોર જેવું જીવન કે એને કશી ખબર જ ન હોય ક્યાં જવું ક્યાં નહી જ જ કેમ કે આપડું એક જીવન જીવા માટે ઉદ્દેશ્ય હોવું જોઈએ જેમ કે આપણે આગળ શું બનવું છે કે આપડણે આગળ જીવનમાં શું કરવું આપડું ભવિષ્યમાં શું વિચારું છે એ બધું આપણે જો શ્ થકી જ આપણે વિચારી શકીશું અત્યારે બાળકો જો દસ માં ધોરણ સુધી ભણ્યા હોય તો હવે આગળ એને કઈ લાઈન ચૂઝ કરવી કેમાં એને આગળ વધવું એ બધું એ કન્ફ્યુઝ થતા હોય છે તો એમાં જો આપડણે માતા પિતા એને થોડોક સપોર્ટ કરીશું કે આપ એને સમજવામાં થોડીક મદદ કરીશું તો એના માટે પણ ણું બધું સારું રહેશે અને આપણા માટે પણ સારું છે કે આપણે થોડી ઘણી હ કરી
પ છેે કે જો આપણે આપણે ક જવું હોય ને તો પણ હવે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક થાય છે બસ ટિકિટ બુક થાય છે તો હવે આપડણે ભણેલા જ નહી હશું તો આ બધું કેવી રીતે અને અત્યારે તો મોબાઈલમાં પણ બધું ઇંગ્લિશ માં આવે છે તો આપણેે બધું બધું જો આપણને વાજતા લગતા આવડતું હશે કે આપણે ભળેલા હશે તો આપણે બધું યુઝ કરી શકીશું કે અત્યારે કેવું છે કે પેલા અ સ્કેમ સ્કેમ પણ બહુ થાય છે તો એમાં બી આપણેે બુ વાંચતા લગતા આવડતું હશે તો જ આપણેે એમાં હ બધું વાંચી લખીને જોઈ શકે કે શું ક્યા સ્ટેમ છે કે એમ જ છે કોલ એપ
હમ
એટલે એજ્યુકેશન એજ્યુકેશનની જરૂરત બહુ જ છે લાાઈફમાં અને અત્યારે અત્યારે આપણ મ કેટલું રિગ્રેટ થાય છે કે આપણેે ઓછું ભયણા છે એમ હવે અત્યારે આપડે બી સારું એવું ભય ના હોતે તો આપડે બી કોઈ સ સારી જગ્યા સેટલ ને એમ અને ભણવાના લીધે જો અત્યારે અત્યારે મોંઘવારી એટલી બધી છે ને કે અગર ઘરમાં ચાર જણ હોય ને તો બે જણે આરામ થી કમ પડે છે તો જ આપણે વ્યવસ્થા રહી શકીએ આપણા મોત્સો હોય તે પૂરા કરી શકીએ અને જો ભયણા જ નહી હોય તો આપણે ક્યાંય સેટલ નહી થઈ શકીશું ક્યાંય આપણે આગળ નહી વધી શકીશું કઈ કમાઈ નહી શકીશું તો ચાર જણમાં જો એક જણ કમાતું હશે તો આપડી ખાલી જરૂરિયાત જ પૂરી થશે આપણા મોશો કાતે એ બધું પૂરું નહી થઈ શકે
સાચું કીધું તમે એકદમ કારણ કે જો આપણેે જો ભણવામાં ધ્યાન આપણને એટલું બધું ભણવા નહોતું મળ્યું એના હિસાબે આપણેે ઘણી જગ્યાએ આપડ સરરમ અનુભવતા હોય જેમ કે અમુક ટેકનોલોજી છે એમાં આપણને યુઝ કરતા ના આવડતું હોય અમુક જગ્યાએ આપણે જે રીતે વાત કરવાની હોય એમાં પણ આપણે અચકાતા હોય આપ બધી આ મુશ્કેલીઓ આપણને થતી હોય છે અને આપણે પણ એટલું જ વિચારતા હોય છે કે જેવી રીતે આપ ને પ્રોબ્લેમ પડે છે આપને જે મુશ્કેલીઓ પડે છે એ આપ બાળકને ના પડે એટલા માટે આપણેે એ લોકો ને શીખ શિક્ષણ નું મહત્વ સમજાવવું ખુબ જ જરૂરી છે
સાચી વાત છે
એટલે આપડે જો મહિલા પણ એટલું બધું શિક્ષણમાં હવે તમે કીધું એ પ્રમાણે કે હું શીખવાની કોઈ ઉમર નથી હોતી એટલે આપડે પણ કઈક નવું નવું આજકાલ શીખવું જોઈએ એ ભણવા માટે એવું નથી કે અ પહેલે થી ભણવું જ જરૂરી છે આપણે જ્યાંથી પણ કઈ અલગ નવું શીખવું હોય ી શકી આજલ આ જે મોબાઈલ મોબાઈલ ફોન થી આપડણે નવી નવી સ્કીિલો પણ ઘરે બેઠા શીખી શકીએ છીએ જે આપણે જો ખબર જ ના હોય તો આપણે કેવી રીતે કરીશું એટલે એટલું શિક્ષિત હોવું પણ જરૂરી છે. અને બધું આપણા જીવનમાં મહત્વનું છે કે આપણેે બધું જાણીશું સમજીશું તો આપણને ઉપયોગી બનશે
ઓકે ચાલો મારે એક કોલ આવે છે આપડે લોકો પછી વાત કરીએ